હલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છીએ તો આજે આપણે કંઈ રસપ્રદ વિષય વિશે વાત કરીએ.
હા હા જરૂરથી જો આજે હું એના વિચાર કરતી હતી કે અભ્યા લ‌ઈને કોઈને કોઈ નવું કૌશલ આપણી જીવનમાં જરૂરથી શીખવું જોઈએ જ્યારે પણ એને સમય મળે ત્યારે પણ કોઈને કોઈ નવી વસ્તુ શીખવા માટેનો અ એનો જે ર વિ એનું જે મન હોય છે એને એના માટે બહુ જ અ સારું. સાબિત થઈ શકે છે તો કેમના આજે આપણે કોઈ પણ નવીન કૌશલ શીખવાના વિશે વાતો કરીએ?
હા એક આ તો એકદમ સરસ વિચાર છે.
અ આજે જોઈએ તો લોકો રોજગાર માટે પછી અ કોઈ પણ નવીન પોતાના અ જીવનમાં સફળતા મેળવવા માટે નવીન કૌશલ્ય શીખવા માટે જરૂર તત્પર હોય છે વધારે તત્પર હોય છે અ જેમ જેમ નવીન કૌશલ્ય એટલે કે નવીન આવડતો અને ક્ષમતાઓનો આપણામાં વિકાસ થાય છે તો જીવનમાં આગળ વધવા માટે આપણને મદદરૂપ બને છે. તો જેમ કે જોઈએ હા. બોલીએ
હા નહી. અને અને નવી કુશળતાઓ વ્યક્તિના જ્ઞાન અને ક્ષમતામાં વધાર કરે છે. જીવનમાં સફળતા મેળવવા માટે સતત શીખતાં રહેવું જોઈએ. નવી વસ્તુઓ શીખવાથી આત્મવિશ્વાસ વધે છે.
બિલકુલ સચ ચુ કહો છો તમે અને જે આજનો યુગ છે એમાં કોઈપણે આપણને કોઈ સારી સ્કીલ આવડતી હોય નવો કોઈ કૌશલ આવડતો હોય તો એનાથી આપણો વિકાસ અ ગતિથી થાય છે આપણે જોઈએ તો કોમ્પ્યુટ રનું જ્ઞાન પછી ડિજિટલ માર્કેટિંગનુ જ્ઞાન નવીન ભાષાઓનો જ્ઞાન પછી સમય સાથે જેમ જેમ ચાલી રહ્યું છે. ડિજિટલ આ યુગ ચાલી રહ્યો છે તો કેટલીક એવી સ્કીલ્સ છે જે ગૃહિણીઓ માટે પણ બહુ જ ફાયદામંદ થાય છે જેમ કે કુકિંગ સ્કીલ્સ, સિલાઈની સ્કીલ્સ પછી કોઈપણ હસ્તઉદ્યોગ જે ઘરેથી એ લોકો ચલાવીને પણ આગેઆગળ વધી શકે છે તો કેટલા એવા કૌશલો છે જે આપણને આપણને શીખવામાં શીખવા જોઈએ. જેનાથી આપણું જીવન આગળ વિકાસશીલ થઈ શકે.
હા. અને નવો નવો કુશળતા શીખવાથી આ વ્યક્તિ સક્ષમ બની જાય છે. ટેક્નોલોજીના વિકાસ સાથે નવી નવી કૌશલ્યોની માંગ વધી રહી છે. જેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને ડિજિટલ માર્કેટ જેવી કુશળતાઓ આજે ખુબ ઉપયોગી છે નવી કુશળતાઓથી રોજગારની કોમાં પણ વધાર થયો છે.
બિલકુલ સાચું કહો છો તમે. વ્યક્તિને જેટલા કૌશલ જેટલી સ્કલ્સ આવડતી હશે. એને એટલો સારો અને સારો વળતર એને મળી રહે છે જેમ કે એક જ વ્યક્તિને જો ગ્રાફિક ડિઝાઇનીંગ અને ડિજિટલ માર્કેટિંગ ટંગ ન સારો જ્ઞાન હોય તો ઈ એને સારો રોજગાર પ્રાપ્ત થઈ શકે છે. અને રોજગારમાં પણ એને સારો વિકાસની તક પણ મળી શકે છે. અ એ એના વ્યક્તિત એવા એવા નવીન કૌશલો જો, વ્યક શીખે. તો એ એની આર્થિક પ્રગ પ્રગતિ માટે પણ બહુ જ મહત્વનું હોય છે. હમ
એકદમ સાચી વાત. અને નવી નવી બાબતો શીખવાથી મગજ સક્રિય અને સર્જન સર્જનાત્મક બને છે, કુશળતાઓ માત્ર કારકિર્દી માટે જ નહી. પરંતુ વ્યક્તિના વિકાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સંગીત ચિત્રકલા અને રમત ગમત જેવી પ્રવૃત્તિઓ પણ નવી કુશળતાઓ નો ભાગ છે.
બિલકુલ, હા કોઈને જો તમે કીધું જેમ, ગીત ગાવાનો શોખ હોય, પરંતુ સમયના અછતને કારણે એને પહેલા છોડી દીધું હોય. તો એવું કહી શકાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી, હોતી તે આગળ ચલીને પણ એને કૌશલ માં જો એ સારું, શીખીએ તો એ આગળ વધી શકે છે. અને આજકાલ તો સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ એને એના માધ્યમથી આપણે આપણી આપણને કોઈ પણ સ્કીિલ શીખવાનો જો મનમાં, અ ખ્યાલ હોય તો આપણે એને આના માધ્યમથી પણ આગળ વધ શીખી શકીએ છીએ.
હા. અને નવી કુશળતા શીખવા માટે ધીરજ અને મહેનત જરૂરી છે, શરૂઆતમાં મુશ્કેલી આવે તો પણ હિંમત હારવી જોઈએ નહી, નિયમિત અભ્યાસથી કોઈ પણ કુશળતા સરળ પડી જાય, આજકાલ ઓનલાઈન કોર્સ અને વિડિયો દ્વારા સરળતાથી શીખી શકાય છે.
બિલકુલ, અને નવીન કૌશલ્યો શીખવાથી વ્યક્તિ સ્વાવલંબી બને છે આ આર્થિક રૂપેથી પણ એ, પ્રગતિ થાય છે એની. તે પોતાની આવકના નવા સ્ત્રોતો બનાવી શકે છે, અને સમાજમાં પણ એક જવાબદાર નાગરિક તરીકે યોગદાન આપી શકે છે.
હા એકદમ સાચી વાત છે આ, અને તે સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા પણ રાખે છે, નવી કુશળતા શીખવાથી સમય નો સદુપયોગ થાય છે. તે જીવનમાં નવો અનુભવ અને તકો લાવે છે, શીખવાની પ્રક્રિયા ક્યારેક બંધ થવી જોઈએ નહીં.
બિલકુલ, આપણને આપણે જોઈએ કે આજનું જે યુગ છે એ ઝડપ બદલાઈ રહ્યો છે, વધારે પડતું જે સ્થાન છે ઇન્ટરનેટ. સોશિયલ મીડિયા, ટેકનોલોજી આને બધે લઈ લીધો છે તો એના સાથે સાથે આપણને પણ આ બધી ટેકનોલોજી નો જો સારો જ્ઞાન હોય, તો આપણા માટે પણ જીવન સરળ બની શકે છે.
હા આ તમે એકદમ સાચી વાત કીધી. અને આપણને કોઈ પણ કુશળતા શીખવામાં પાછા ન હટવું જોઈએ, તે આપણા જીવ જીવનમાં ક્યાં ને ક્યાં આપણને કામ આવશે જ.
બિલકુલ, આપણે જોઈએ તો આપણનેને કોઈ પણ નવીન કૌશલ્ય શીખવા માટે આપણને મહેનત તો લાગે જ છે, અને એકવાર જયારે આપણે શરૂઆત કરીએ તો આપ એ વસ્તુ, થોડી અઘરી પણ લાગે છે, પણ જો આપણે ધીરજથી અ કામ કરીએ, અને નિષ્ફળતાથી ન ડરીએ તો આપણે જરૂરથી એ શીખવામાં આગળ સફળ થઈ શકીએ છીએ, જેમ કે હમણાં જ અમ કહીએ તો હમણાં ડિજિટલ માર્કેટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ વિડીયો એડિટિંગ. આ પ્રોગ્રામ આવા બધા પ્રોગ્રામ છે એ ખુબ જ ચાલી રહ્યા છે, તો આ આ જે છે, વસ્તુ છે એ જે પહેલાના જે લોકો છે, એ લોકો. માટે થોડી નવીન છે, પણ આ શીખવી થોડી અઘરી છે, પણ જો આપણે ધીરજતાથી આ શીખવા માટે પ્રયત્ન કરીએ તો આપણે જરૂરથી. સફળ થઈ શકીએ છે.
હા. આપણને શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગે પણ ધીરે ધીરે એ તે આપણા માટે. આસાન બની જાય આપણેે કરી શકીએ પછી.
બિલકુલ અને જોઈએ તો ભવિષ્યમાં સારા સારા વિકાસ માટે. તે આપણને જે નવો યુગ ચાલે છે, એ યુગના જે જે પણ સ્કીિલોનું ડિમાન્ડ હોય એ જરૂરથી શીખવું જોઈએ તો જ આપણો સારો. અ વિકાસ થઈ શકે છે.
હા આજના સમયે આપણેે આ બધા સ્કીલ ઘર બેસીને શીખી શકીએ. ઓનલાઈન દ્વારા આપણે કઈ પણ ઘર બેસીને શીખી શકીએ છીએ આપણા માટે. ટેકનોલોજી બહુ યુઝફુલ બની ગયો છે.
બિલકુલ અને આપણે જોઈએ તો આપણે બાળકોમાં પણ આપણને નવીન વસ્તુ. શીખવાનો શોખ છે, એના માટે પ્રોત્સાહિત કરવું જોઈએ બાળકોને જ્યારે. બાળપણ માંથી જયારે સ્કૂલે જાય છે, ત્યારેથી જ આપણને. નવીન નવીન વસ્તુઓ પ્રત્યે એમને જિજ્ઞાસા વધરાવી જોઈએ અને એમને. જે પણ વસ્તુ શીખે છે, એ શીખવામાં ક્યાં. ક્યાંક તકલીફ તો આવે છે, પણ આપણને એમને આવા પડકારને સ્વીકાર. કરીને અને આગળ વધવા માટે આપણે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. જોઈએ.
હા આ એકદમ સાચી વાત તમારી. અને તમે જોયા જશો કે કેટલા માતા પિતા પેલા બાળકોને નવી નવી. તેઓ શીખવામાં. લોકો પોતાને રમવા માટે. બીજા કઈ માટે રોકટોક કરતા પણ આજના. તેમના બાળકોને ખુબ જ સપોર્ટ કરે છે નવી નવી ટેમ શીખવા. તે પ્રોત્સાહિત કરે છે.
બિલકુલ અ કોઈ પણ કૌશલ્ય અગર જો આપણે જીવનમાં અપનાવીએ. અને એને આપણે જો રોજગાર ન માધ્યમ બનાવીએ તો એ આપણા માટે એવું છે, કે વ્યક્તિ નવા કૌશલ કૌશલોમાં નિપુણ બની. જાય તો પછી એના માટે બહ જ આસાન રહી શકે છે, એ વસ્તુમાં એમાં. એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું અને આજકાલ તો જોઈએ તો ફ્રી. ફન્સિંગ ઓનલાઈન બિઝનેસ અને ડિજિટલ સેવાઓ દ્વારા લોકો પોતાના. કૌશલ નો ઉપયોગ કરીને સારી આવક પણ મેળવી રહ્યા છે.
હા. અને નવી કુશળતાઓ ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી દે છે, તેથી જ. નવી કુશળતાઓ શીખવી. એ સફળ અને સમૃદ્ધ જીવનનો ચાવી છે.
બિલકુલ. તો ચાલો હવે ફરીથી કોઈક સારા વિષય પર જરૂર થી ચર્ચા કરીશું. વાત કરીને બહુ સારું લાગ્યું. અને બહુ, નવી નલેજ પણ મળ્યો કે, કેટલી બધી છે. બસ આપણને આપણામાં શી. શખવાની અ એ હોવી જોઈએ મન હોવું જોઈએ તો જ આપણે અ. સારું મતલબ કોઈ પણ વસ્તુને શીખી શકીએ છે.
હા! એકદમ સાચી વાત છે, તમારી. ચાલો પછી આપડે પછી વાત કરીએ.
જય શ્રી કૃષ્ણ.